શું તમ મારો અવાજ આવી રહ્યો છે?
હા, આવી રહ્યો છે તમારો અવાજ ક્લિયર સંભળાઈ રહ્યો છે મારો અવાજ તમને સંભળાઈ રહ્યો છે?
હા, તમારો અવાજ એકદમ સરળ અને સ્પષ્ટ આવી રહ્યો છે. તો આજે આપણે વાત કરીશું એઆઈ જનરેશન જેમ કે તમે જાણો છો કે એઆઈ જનરેશનમાં જો આજના નવા યુગમાં ચાર્ટ જીભીટી જેઓ કે અન્ય પ્રકારની એઆઈ પ્રકારના આવી રહ્યા છે જેમાં એઆઈ આપણો માટે ખરાબ પણ છે અને સરળ પણ છે જેમ કે આપણે કઈક ભણવા મૂકવાની કે જેઓ કે ના સમજ હોય તે આપણે એઆઈ પર પૂછીએ તો તેઓનો જવાબ મને સરળતાથી મળી રહે છે. જેવું કે ખરાબ રીતે જોઈએ તો આપણે તેઓ કોઈકના. ફોટો બ્લેકમેલ કરે છે તેઓ ફોટો બનાવે તો તેઓ પણ બનાય દે છે પણ તે સ ખરાબ તે કહેવાય છે જેઓ કે તમે જાણો જોકે આજના સમયમાં લોકો એઆઈ નો ઉપયોગ વધુ કરી રહ્યા છે જેથી એઆઈ એઆઈમાં ઘણા પ્રકારના ના હા, ડેવલોપમેન્ટ થઈ રહ્યા છે જેઓ કે એઆઈ એઆઈ વાળા રોબોટ પણ બની રહ્યા છે. એઆઈ વાળી ગાડીઓ જેમ કે અન્ય પ્રકારની એઆઈમાં સુવિધાઓ બની રહી છે આજના સમયમાં લોકો એઆઈનો સ ઉપયોગ વધુમાં વધુ કરી રહ્યા છે જેઓ કે એઆઈથી. ઘણા ઘણા પ્રકારની ડેવલોપમેન્ટ કરી રહ્યા છે જેથી કરીને તેઓએ એ જાણ છો કે આજના એઆઈ જો કે ચે જબીટી ન ઉપયોગ વધુ માં વધુ થઈ રહ્યો છે. ચેપીટીમાં જે પૂછે તે તેમને સવાલ ના આવડતો હોય કે ટોપેિક હોય જેવતે તમે એઆઈને પૂછો તો તેવ સરળ રીતે જવાબ આપી દે છે તેમાં તમે શું કેવા માંગો.?
તમારી વાત સાચી છે હમણાં હમ મોસ્ટ ઓફ જે એઆઈ દ્વારા વિવિધ વિવિધ કાર્ય થઈ છે થઈ રહ્યા છે અને જે વિવિધ વિવિધ કાર્યો થઈ રહ્યા છે એને એ દ્વારા જે સારામાં સારું પણ કેહેવાય એને જે ખરાબ માં ખરાબ પણ કેહેવાય જે આપણા માટે જે સારું એ દ્વારા કરવામાં આવે એ સારામાં સારું અને જે ખરાબ થતો હોય તે ખરાબ પણ છે એટલે મારે તો એવું જ કેવું છે કે એ આઈ સારામાં સારું પણ છે અને ખરાબમાં ખરાબ પણ છે એ દ્વારા આપણને જાણકારી લેવું હોય ચેટ જીબી દ્વારા દણ કરી લેવીય અન્ય કોઈ પણ એ દ્વારા લેવું હોય તો આપણને સરળતાથી મળી શકે છે જેમ કે સેટેલાઈટ દ્વારા આપણને વધાર પડતું એઆઈ નું જેમ સર્ચિંગ કરીને આપણે પણ ગમે ટાનુ લોકેશન મળી રહે છે. જેમ કે તમે સવારના જવાબ જથી પછ છે એટલે તેમાંથી આપણને સવાલના જવાબ મળી રહેાય છે. આપણે નહી જાણતું વસ્તુ પણ આપણને એ દ્વારા ી દ્વારા પણ જાણવાનું મળી રહે છે જેથી કરીને આપણ સરળ રી આપડણે ના સમજ પડતી હોય તે પણ છે ટીપિ દ્વારા આપને જાણવા મળી રહી છે જેથી એઆ આપણા માટે સારું પણ છે. અને એમ જોવા જાય તો એ દ્વારા આપણા ખરાબ વિડીયો પણ એડિટ કરીને આપણા લોક થ્રુ આપને જે ી કરવામાં આવે અને બ્લેકમેલ કરવામાં પણ આવે છે એ દ્વારા. એ આપણે ખ ખોટી બાબત છે પણ એ આઈ વસ્તુ એવું છે કે આપણને જે સારું હોય તે સારું પણ હોય ને ખરાબ હશે તે ખરાબ પણ હોય. એટલે મારે તો એવું જ કેવું છે એઆઈ યુઝ યુઝ કરવું જોઈએ. પણ જ્યાં આપણે યુઝ કરવાનું ત્યાં યુઝ કરાય અને જ્યાં વ ફી નાખાય ત્યા યુઝ ના કરવો જોઈએ. મારે એવું જ કેવું છે એ આપણા માટે સારું પણ છે અને ખરાબ પણ છે. એટલે આપણે આપણે કં યુઝ કરવું એ આપડ ઉપ નિર્ભરિત છે. અને કાય યુઝ ના કરવો એ આપણે એ અલગ વાત છે. પણ આપણે એઆઈ દ્વારા જે આપણને મળતું પ્રાપ્ત જેમ કે તમે જાણો છો કે મોટા મોટા ડેવલોપમેન્ટ થઈ રહ્યા છે્વા દ્વારા હમણાં ડોક્ટરની એ ડોક્ટર ડારા સ સન પણ કરી શકે છે ઓપરેશન પણ કરીકે એ દ્વારા ઘણું બધું સંશોધન અને ઘણું વિકસિત થઈ રહ્યું છે એટલે આપણા માટે સારામાં સારું પણ છે તમારે શું કેવ બાબતમાં.?
તમારી વાત એકદમ સાચી છે જેવ કે એઆઈ દ્વારા અન્ય પ્રકારના સંસાધનો થઈ જાય છે. જે કે તેઓ રોબોટ માંથી રોબોટને ડોક્ટરની સલાહ આપીને તેઓ ડોક્ટર રીતે બનાવી રે છે તેઓ રોબોટ આજે ઘણા પ્રકારના રોબોટોમાં. એઈ આઈની સિસ્ટમ માં આવી રહી છે. જેમ કે એઆઈ જે એઆઈ જનરેટ થે છે તેઓને કે અન્ય પ્રકારનું થઈ રહ્યો છે આજના સમયમાં લોકો ઘણા પ્રકારનું એપ જે કે વાપરી રહ્યા છે તે પણ એઆઈ નો ખુબ જ ઉપયોગ થઈ રહયો છે આતે હર બધાના જ ફોનમાં એઆય નુ સંશોધન હોય છે, જેમ કે એઆઈ દ્વારા અન્ય પ્રકારને ના એના જેવો કે સરળ અને પહેલા પણ હોય છે. આજના સમયમાં લોકો દિયાઈનો વધુમાં વધુ ઉપયોગ કરતા હોય છે, જેથી કરીને આપણે એનો ઉપયોગ કરવાો જોઈએ જે જેમાં સારા અને સારા કામ માટે કરવા જોઈએ. જેથી કારણે આપણે એઆઈ ન સદ ઉપયોગ થઈ શકી તેથી તમે એ જાણો છો, કે ઈ આઈ ચેટ જીી આપણું લાઈવ લોકેશન અને લાાઈવ લોેશન કટું રહેે છે, પણ તે હા વા આપણા માટે બરોબર નથી પણ હવે તમે જાણો છો કે જેવ કે આપણે લાઈવ લોકેશન બંધ રાખવું જોઈએ જે કારણ આપણે એઆઈ લાઈવ લોકેશન લઈ શકીએ નહીં એઆઈમાં આજે લોકો ઘણા ચારજી પીટીઓ કરી રહ્યા છે, જેમાં ખરાબ પણ ચારજીીટી કરી રહ્યા છે, અને જે કે પોતાની જરૂર જરૂરિયાતો પણ કરી રહ્યા છે. આજના સમયમાં લોકો વિજ્ઞાનમાં ના સમજ પડે તો તે એ પી ને પૂછે છે, જેમાં થી એ આપને સરારી રીતે સમજાવી શકે છે, જેવ કે સંશોધન માટે એઆઈ નો ઉપયોગ કરી રહ્યા છે, આજના સમયમાં લોકો ઘણા પ્રકારના સંશોધનો કરે છે, જે કે એઆઈ ડેવલોપમેન્ટનું વધુ વધુ ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં એ જીત પણ બની રહ્યા છે, જેમ કે એ આઈ વિડીયો આજે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડ તરીકે એઆઈ વિડીયોઝ વધુમાં ટ્રેન્ડ કરી જાય છે. છે જેઓ અન્ય પ્રકારની તેઓ ચેટ જીબીટીમાં સર્ચ કરે અને તે વિડીયોસ પણ બનાવી આપે અને મ્યુઝિક મ્યુલ મઝ્યુકલ પણ અ આવી રહ્યા છે. જેમાં તમે શું કેવા માંગો
તમારી વાત સાચી છે, કેમ કે સોશલ મીડિયા ઇન્સ્ટાગ્રામ છે એ પર વધારેું ટ્રેન્ડ ચાલી રહ્યું છે. અને તે સોશિયલ મીડિયા દ્વારા આપણને જે પ્રકારને જોઈતું હોય, તે રીતના ફોટો એડિટ કરી આપે છે, જે રીતના સોંગ જોઈતું હોય એ રીતના આપણે એઆ દ્વારા કરી ટોટલ કરીએ આપણે ખાલી જનરેટ કરવાનું જ રહેશે પણ એમાં એ દ્વારા આપું ને એવું પણ જાણવા મળ્યું છે, કે એમાં ખોટી બાબતમાં અને ખોટા કેસમાં પણ ફસાવી દે છે, અમુક લોકો એવા એ દ્વારા એ લોકો ના ફોટા અને પિક કરી દે એડિટ કરી દે છે કે બાજુ વાળાના સન્માજનક આપગતિ ન પણ એનો અનુભવ થાય છે, અને તે મૃત મૃત્યુ અંત અંત પર આવી જાય છે, અને તે મૃત્યુ મૃત્યુ થવાનું એટલે એને એમાં એવું થાય મચ ના એ એ એક ખરાબ વસ્તુ છે એને સારું પણ વસ્તુ છે. એટલે આપડણે એઆઈ નો જ યુઝ કરવાવો નથી. ઓ નઈ એ આપડેણુંલા લેવાય હતી, આપણે સાચોટ સચોટ અને આપણે જે પ્રોબ્લેમમાં ના ફસે કે એ રીતના આપડણે પગલાં લેવા જોઈએ તેથી કરીને આપણે આમાં ફસાવાનું જરૂર નથી એ આપણને ગમે તે રસ્તા પર લઈ જાય છે અને એ દ્વારા આપણને ગમે તે આપણા ટ્રાન્ઝેક્શન ન ફોટા એડિટ કરીને આપણે જ્યાં નહી ત્યાં પણ આપણને દ્વા આપવામાં આવે છે હ હમ
તમારી વાત એકદમ સાચી છે જે દ્વારા અનેજ બની રહ્યા છે જેમાં તમે આજના આજના યુગમાં તો જાણો છ
બોલલી
જાણો જ છો કે જે ચે જીબીટીનુંમાં વધુમાં વધુ ડાઉનલોડ કરીને તેઓને અન્ય પ્રશ્નો કે જેીવા કે અન્ય રીતે તેઓને પૂછી રહ્યા છે જે કે શણે આપણા ના ના લોકો અને અય ન જમવાનો છે તો
ીમાંથી ઘણા પ્રકાર સંશોધ થઈ શકે છે અને તેઓ ચ રહે બ ઓજને આવેય હોજને હોય એ દ્વારા ઘણા પણ પ્રકારના એવા વિડીયો પણ બની રહ્યા છે એ દ્વારા આપણને કાર જોવા મળે કારો પણ અહયાઈ દ્વારા બનાવવામાં આવે છે તો મારો અવાજ સાંભળાઈ રહ્યો છે હલોો હલો હે ન હ ચાલો મારમાં કોલ હે તજ માાઈ ના બોળ કોઠી